હાલો હા અવાજ આવે છે.
હા અવાજ આવે છે. તમે કેમ છો મજામાં છો ને?
હા એકદમ મજામાં છું તમે કેવા છો?
ઘરવાળા બધા મજામાંશે ને?
હા એકદમ બધા મજામાં છે. હાલમાં ઘરે પરિસ્થિતિ પણ સારી છે અને બધા હસી, મસી હસી ખુશી થી રહીયે છીએ એ બધા.
હા આ તમારું આ નવું પે વાળું તમે ચાલુ કર્યું છે કે?
હા અ હાલમાં જે હમણાં જે આવી છે. ગૂગલ પે તો અમારે તો હું ધંધો લઈને બેસેલા છે અમે જે દુકાન છે એટલે અમારે તો ચાલુ કરવું જ પડે છે. ને અમે કરીને બેસ્યા છીએ હમણાં અમારો ધંધો સારો એવો ચાલે છે અને અમે એને ફોલો કરીએ છીએ. તમે ચાલુ કરો છો કે નહીં કરો છો?
હા હું પણ હવડે થોડાક સમય પહેલા મારા ભાઈ મને કીધું કે આ નવી એક સિસ્ટમ આયવી છે કે જેનાથી આપણે પોતાના મોબાઈલ માથી જે સ્કેન કરીને પેમેન્ટ થઈ જાય તો મને આ ઘણી સારી સેવા લાયગી એટલે મેં બી ચાલુ કરી જોયું અને ઘણી એવી કાને આજુબાજુ એ સ્કેનર મૂકેલા હતા. તેમાં સ્કેન કરીને પૈસા નાયખા તો પૈસા એના ખાતામાં જયા કરે એટલે મને આ ઘણી સારી સુવિધા લાગી. તમને આ સુવિધા માટે શું કેવું છે?
મને પણ ખુબ જ સારી સુવિધા લાગી. એમ જોવા જાય તો અને અમને પેલા તો અમને આ બાબત અંગે કોઈ જ્ઞાન નહીં હતું. અમને શું ખબર કે હું ઓનલાઈન પેમેન્ટ પણ આવશે એ ભવિષ્યમાં. પરંતુ જયારે આવ્યું ત્યારે અમારે શું આખી મડળીની જે મિટિંગ થઈ. મિટંગમાં મિટિંગમાં અમને જણવા આવ્યું. કે ઓનલાઈન પેમેન્ટની કોઈ સિસ્ટમ છે. તેમા તમે યુઝ કરો દુકાન પર તો ગ્રાહકો જય્યારે તમારા દુકાનમાં આવશે, ત્યારે તે લોકોને જો અમુક પૈસા નું, ધારો કે સો બસો રૂપિયા નું જો ખર્ચ કરવો પડતો હો તો એ લોકો જો કેશ નહી લાવી હોય તો ઓનલાઈન એ લોકો ખાતામાંથી પણ તમારા ખાતામાં ડાયરેક્ટ લાખી શકે છે. ત્યારે અમને થોડુંક અજીબ લાગ્યું હતું. પણ અમે પછી ફોલો કર્યું એને ને અમે હાલ માટે બહ સારી રીતે ચાલ્યા કરે છે. તમે કેવું છો તમે એને ફોલો કરો છો કે નથી કરતા?
હા પહેલા પહેલા તો મને પણ એવું લાગતું હતું કે આમાં કોઈ આપણે દગો તો નહી થઈ જાય કે પૈસા ખાતા માંથી કપાઈ પણ નઈ જાય પણ અવડે એવું સારું ચાલુ રહ્યું છે. એના પર મારા પર ખુબ જ સારો વિશ્વાસ આવી ગયો છે. મારા ભાઈએ મને હિખાયું એ પ્રમાણે એનો સારો ઉપયોગ કરી શક્યો છે. એના ઘણા બધા ફાયદા પણ છે જેમ કે આપણે આપણા ખાતામાં કેટલા પૈસા છે. તે ઘરે બેઠા બેઠા જોવા જોઈ લઈએ પહેલા તો આપણે શું કરવા પડતું બેંકમાં જાયને પછી ચોપડીમાં અ અ પડાવવા પડતી પછી તેમાંથી આપણે ખબર પડતી કે આપણા ખાતામાં કેટલા પૈસા છે. હવળે આ ઓનલાઈન સેવાના માધ્યમથી જ ખબર પડી જાય કે ખાતામાં કેટલા પૈસા છે અને બીજા કોઈને પૈસા મોકલવાના હોય તે શાંતિથી મોકલી પણ શકાય છે, એટલે એનો ઘણો એવો ફાયદો થઈ રહ્યા છે. બીજું તમારી આ બાબત પર શું કેવું છે?
અમારે અહીંયા આગળ એવું થું હતું એક વખત, એક કિસ્સો એવો પણ બનેલો કે જે ઘરાક આવ્યા હતા અમારે જ્યાં તે લોકોનું મને યાદ છે તા સુધી છસો થી સાતસો રૂપિયા નું બિલ હતું. એ લોકો પેમેન્ટ કરી દીધું હતું એ લોકોના ખાતામાંથી પૈસા કપાઈ પણ ગયા હતા, પરંતુ મારા ખાતામાં આવ્યા નહી હતા. તો ત્યારે અમે ચિંતામાં મુકાઈ ગયા હતા, અને અમે ભાઈને સામાન તો આપી દીધો હતો, અમારી ફરજ બદલ અમે સામાન તો પૂરો કર્યો હતું પરંતુ પેમેન્ટ અટકી ગયું હતું, તો અમે બેંકની મુલાકાત લઈ હતી અને જે પણ થયું હતું તે બેંકમાં અમે જણાવ્યું અને અમને બેંક કે પણ સ સહકાર આપ્યો અને અમારે ટૂંક જ સમયમાં અમા પ્રોબ્લમ સોલ્વ થઈ ગઈ અને હાલમાં તો પેમેન્ટમાં કોઈ આમ તેમ પ્રોબ્લમ આવતું નથી અને બધા જ ગ્રાહકો હવે મોટા ભાગના ગ્રાહકો પૈસા માટે ઓનલાઈન સેવાનો જ ઉપયોગ કરે છે ભાગ્ય જ કોઈ કેશ માં પૈસા ન ઉપર કરે છે કારણ કે ઓનલાઈન સિવા જ ખુબ જ સરસ પડે છે કારણ કે સત્તાણું અઠ્ઠાણું ને થોડા ઘણા પૈસાને જો છૂટાછટ પૈસાની જો જરૂર હોય તો આજ એક સારું પડે છે એક ઉપાય તો અમે એનો જ ઉપયોગ કરીએ તમે તમારી દુકાન પર રોકડ જ આપવા ઉપયોગ કરો છો કે પછી. પેલુંનો પણ ઓનલાઈનનો જ ઉપયોગ કરો છો વધારે ભાગે તો તમે શું કેવા માંગો છો એ બાબત અંગે.
મારે તો એવું માનવું છે કે ઓનલાઈન રાખવું જરૂરી છે પણ પહેલા પહેલા તો નવું નવું આવેલું હતું ત્યારે આવું ઓનલાઈન અમે સેવા ના રાખતા આવતા અને એના માટે ઘણા બધા ગ્રાહકો આવતા અને કહેતા કે આવું ઓનલાઈન ચાલતું છે કે નથી અમે ના પાડતા એટલે અમારા ઘણા બધા ગ્રાહક. કો પણ ગીયા કર્યા પછી અમે આવું ઓનલાઈન વાળું ચાલુ કરાવ્યું પછીથી ગ્રાહકો ઓનલાઈન પૈસા લઈને આવે તો બી સ્કેવાળુંને પૈસા નાખી દે અને પોતાની જે વસ્તુ જોઈતી હોય તે લઈ જાય એટલે એનાથી અમને પછી ઘણો બધો ફાયદો થયો છે એટલે મારેથી. એવું માનુંવું છે કે આ ઘણી બધી સારી સેવા છે અને આપણે એનો જેટલો જોઈએ એટલો લાભ ઉઠાવી શકીએ છીએ તમે એ કહ્યું એ પ્રમાણે કે આપણે છૂટા પૈસા રાખવું ખુબ જ મુશ્કેલ પડતું અને દુકાનદારા પણ છૂટા રાખવું ખૂબ જ મુશ્કેલ પડતું. તુ જેમ કે આપડે તમે કીધું સત્તાણું અઠ્ઠાણું રૂપિયા કે આપણેે સત્તાણું રૂપિયા છૂટા લને તો ચાલતા નથી એવા આમ આપણેે ઓનલાઈન કરવાના હોય તો ઓનલાઈન આપણેે સરળતાથી નંબર લખવાનો હોય ને પૈસા મોકલી દેવાના હોય એટલે આ ખુબ જ સારી એવી સેરા છે. અને મારે તો ખૂબ જ મને સારો એવો અનુભવ થયો છે અને મારી એવી ઈચ્છા છે કે આ એ સેવા ચાલતી રહે અને ખૂબ જ એનો સારો અનુભવ મે હું લઈ રહ્યો છું આના વિશે તમારું બીજું શું કહેવું છે.
હા પાર્ટ તો તમારી એકદમ સચી છે અને આ હે જો ઓનલાઈન. વો નુ છે તે તો દુકાનમાં તો ઘણી જ ઉપયોગી છે અને તે ઉપરાંત આપણે કસે બહાર ગયા હોય ત્યારે પણ એ ઘણી જ ઉપયોગી થાય છે કારણ કે આપડે જકે કસે બહાર જવાના હોય કે વિદેશની મુલાકાત લેવી હોય. તો આપ આપણા દેશમાં જ કેથે બીજા કોઈ રાજ્યમાં કા તો કોઈ બીજા કોઈ શહેરમાં જવું હોય તો આપડે કેશ લે જઈએ તો હાલમાં તો કેશ નીી ચોરી લૂટફાટ ઘણી બધી થાય છે એ તો બધા જાણીએ જ છે તો તમે પણ જાણતા છો છો અને ટ્રેનમાં તો તેમાં મોસ્ટ ઓફ ઘણી વાર થાય છે તો જો એવામાં આપણા પર ઓનલાઈન. સેવા ઉપબ્ધ હોય તો આપડો તરકે ફોન ચોરાઈ જાય તો પણ આપડો અકાઉન્ટમાંથી કોઈ ચર પૈસા લઈ શકતો નથી કારણ કે આપડા અકાઉન્ટમાં સેફ રહે છે એ કોઈ લઈ નથી શકતું અને આપણે જયારે જોઈએ ત્યારે તેટલા ઓનલાઈન રૂપિયાનો ઉપયોગ કરી શકી એ છી અને હાલમાં એવું હાલમાં જે આધુનિક જમાનો છે. તેમાં જોવા જઈએ તો બધી જ દુકાનોમાં ભલે મોટો મોલ હોય કે નાલની દુકાનો હોય અને રેસ્ટોરન્ટ હોય કે કોઈ પણ જગ્યાએ હોટલો બધે જ હાલમાં તો ઓનલાઈન સેવા ઉપલબ્ધ હોય છે એટલે ઓનલાઈન જ બધા લોકો ટ્રાન્સફર કરે છે અને કેશ તો અમે થોડાક ઘણ જ રાખીએ કારણ કે ઓનલાઈન. સેવા જ એટલી સરસ છે અને અમને ખુબ જ ગમી છે અને થોડા ઘણા એને ગેરફાયદા છે તો પણ એ સારું પડે છે અમે ક ફરવા ગયા હોય તમારી સાથે કોઈ આવો બનાવ બન્યો છે.
હ હમણાં જવડે મે મહારાષ્ટ્રમાં એક ગામડામાં ફરવા ગયો હતો ત્યાં ગામડામાં એવું એવું સુવિધા એવી સારી ન હતી ને ત્યાં દુકાનો પણ નાની નાની હતી ત્યાં એવી સુવિધા ન હતી અને અમે કેશ પૈસા નહી લઈને ગયેલા હતા એટલે ત્યારે અમને ખુબ જ મુશલી. જણા પેલી હતી અને ત્યાં એવું હતું કે મોબાઈલના ટાવર પણ ન પકડતા એટલે ઓનલાઈન સેવા મધ્ય કરવા માટે નેટ જોતું હોય એટલે નેટ નહી હોય તો પછી પેમેન્ટ જ કેવી રીતે થાય આ એવી ખૂબ જ મોટી સમસ્યા છે જેનાથી જ્યાં નેટવર્કની પકડ. તું હોય ત્યાં આપણે કેશ પૈસા લઈ જવા પડે છે એવી સમસ્યા ઉભી થાય છે અને બીજી એવી કે કોઈ આવડે આજકાલમાં તમને ખબર છે મોબાઈલ પર જાત જાતના મેસેજો આવે છે અને ભુલઠી જો આપણા થી મેસેજ પર ક્લિક થઈ ગયું તો આપડા ખાતામાંથી બધા પૈસા ઉડી જાય છે. એટલે આની ગંભીર સમસ્યા પણ છે પણ તેની સાથે એના ઘણા બધા ફાયદા પણ છે એટલે મારે તો એવું નામ માનવું છે કે આપણે સાચવીથી રાખવું જોઈએ અને પોતાના પૈસા પોતે સાચવી રાખી જાય તે આપણે આ સેવાનો ખૂબ જ સારો એવો ઉપયોગ કરી શકીએ આવું તમારેવ. બીજો કોઈ અનુભવ હોય તો જણાવો.
હા અમારા એમ તો અનુભવ ઘણા છે એક વાર અમે પણ એમ જે ડુંગર વિસ્તારોમાં મુલાકાત લીધી હતી ત્યારે અમારી સાથે એવું બ બન્યું હતું કે અમે એ બાબત અંગે કે અમને એટલું ગમ્યું હતું ઓનલાઈન સેવાઓ તો અમે ઓનલાઈન જ પૈસા રાખ્યા હતા કે ન કે જરા પણ નહી લઈ ગયા હતા પણ તં અમે. જે જગ્યાએ ફટો ગયા હતા તે ગામડા વાળો વિસ્તાર હતો અને ત્યાં જે ઓનલાઈન અમુક દુકાનોમાં ઓનલાઈનની સેવા ઉપલબ્ધ નહી હતી તો અમારે ત્યાં ઘણી બધી મુસાબટ નો સામનો કરવો પડતો હતો અને અમે ત્યાં બાજુમાં જે મોટા મોલ હોય ત્યાં જે દુકાન હતી ત્યાં જે સેવા હતી ત્યામાં અમે પેલા તો ટ્રાન્સફર કરી દીધા હતા અને થોડી ઘણી વસ્તુ ત્યાંથી લઈ લીથી હતી અને એ લોકો ભાઈ સારા હતા તો અમે એના અકાઉન્ટમાં ઘણા બધા પૈસા લખ્યા હતા જેમ કે ચાર પાંચ હજાર આશરે તો તે લોકો અમને કેશ પૈસા આપ્યા હતા અને તેનો ઉપયોગ અમે લેવડ દેવડ માટે કરી હતી અને અમને થોડી ઘણી મુસાબટોનો સામનો કરવો પડેલો પણ અમે સારી રીતે ફરી આવ્યા ત્યારે અમને એવું પણ સમજાયેલું કે થોડા ઘણા પૈસા સાથે રાખવા ખૂબ જ જરૂરી છે કેશમાં અને ઓનલાઈનની સેવા સરસ જ છે અને કેશ રાખવા એ બી ખૂબ જ સારી બાબત છે એટલે અમે કેશ પણ રાખેલા હતા તો અમે ક કહેવા માંગો છો એના આ બાબટ ઉપર
હા તમે કીધું એ સારી બાબત છે કે આપણે કેશ પણ રાખવો જ જોઈએ જેમ કે એવા વિસ્તાર કે જ્યાં આવું નેટ નની પકડતું હોય કે આવું સ્કેનની સુવિધા નહી ચાલુ થયેલી હોય ત્યા આપણે પૈસા તો જોઈ જ હોય છે અને ઘણા બધા કેસ રાખવા પણ ખુબ જ સારું નથી કારણ કે તમને ખબર જ છે ગામડા વિસ્તારમાં એવી પ્રન એવી સારી ન હોય ચોરી ચપાટી વધારે થતી હોય ત્યારે આપણા પૈસા પણ ચોરી જશે એટલે ઘણા બધા નુકસાન પણ છે પણ મારે તો એવું માનવું છે કે જેટલું જોઈએ આપણે ઓનલાઈન રાખવા જોઈએ કેશ ઓછું જ રાખવું જોઈએ ખાસ કરીને આપણે શહેરી વિસ્તારમાં તમને તો ખબર જ છે બધી જગ્યાએ કેશ વાળું ચાલુ થઈ ગયું છે એટલે આપણને કોઈ પણણ પ્રકારની મુશ્કેલી જોવાનું નડ તી નથી દુકાનથી લઈને મોટા મોટા મોલ સુધીમાં બધી જગ્યાએ ઓનલાઈન માં ચાલુ થઈ ગયું છે એટલે આપને ઘણી એવી સુવિધા મળી રહે છે અને મારે તો આપણે હું બાર દેશમાં ફરવા ગયો હતો ત્યાં આપણો આ યુપીઆઈ છે ત્યાં બીજા દેશમાં પણ ચાલુ થઈ ગઈ છે પછી મને ખબર પડી કે આપણે આપણા દેશના પૈસાને બીજા દેશમાં પૈસા ફેરવીને ત્યાં પેમેન્ટ કરી શકીએ છીએ એટલે આ એ ઘણી એવી નવી સુવિધા મળી છે તેનાથી અમને ઘણો બધો એવો ફાયદો થયો છે એટલે મારે તો એવું માનવું છે કે આ સુવિધા સારી છે અને તેનો સારી રીતે ઉપયોગ કરવા જોઈએ બીજું તમારે શું કેવું છે
હા વાત તો અમારી એકદમ સરસ છે અને સારી છે અને એ બાબત અમે અમે પણ અનુભવ્યું છે અને મારા નીચે અમારા મોલમાં જે કામ કરે છે અને અમારા અંદર જે દુકાન આવે છે અમારાથી પેલું પોતાની દુકાન ચલાવા માટે જીવન જરૂરિયાતની વસ્તુ લઈ જ છે એમને પણ ખુબ જ અમારી જે મિટંગ ભરાયે તેમાં મે એમને માર્ગદર્શન આપ્યું અને એ લોકોને સમજાવ્યું કે ઓનલાઈન સેવામાં તમારે સારું પડશે તો તમે ઓનલાઈનની સેવા જ કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જ કરો તો એ લોકો એ અપનાવ્યું અને એ લોકો પણ હાલમાં ખુશ છે અને એ લોકો કોની દુાન પર મેં ઘણી વાર મુલાકાત લીધી છે માટે પણ જાઉ છું તો એ લોકો અને ત્યાં પણ એ લોકો ઓનલાઈન સેવાનો ઉપયોગ કરે છે અને એ ખુબ જ સારી બાબત છે એ લોકો સાથે પણ થોડી પહેલા પહેલા એ લોકોને પણ ડર લાગ્યો હતો કે આ સેવા શું હશે પણ પછી થી એ લોકોને ખબર પડી કે આ સેવા સારી છે અને એ લોકોને પણ સારું લાગ્યું અને હાલ માટે અમારે ત્યાં પણ જે પણ વેપારીઓ કે જે ગ્રાહકો આવે છે એ લોકો આ સેવાનો જ ઉપયોગ કરે છે અનેને આજ સેવા સારી છે તો તમે કઈ અનુભવ જણાવો બાકી હોય તો જાણો
હા તમારી વાત સારી કીધું કે તમે બીજાને આવું શીખાવો ત્યારે આ સેવા સારી બને અને સાર એવો બનાવવા મળે આ સારી બાબત છે અને ઓનલાઈન પેમેન્ટનું જેવો વધારે ઉપયોગ કરો એટલું સારું છે બસ માર તો એટલું જ કેહેવું હતું કે ઓનલાઈન પેમેન્ટ સારી હશે અને તેનો સારી રીતે ઉપયોગ કરવા જોઈએ બસ ચાલો મળીએ આપણેે એકાદ દિવસે
હા ચાલો